જય શ્રી કૃષ્
મજામાં! વેરી ગુડ, વેરી ગુડ, હવે આજ એ, મારે તારી સાથે વાત કરવી તી, ક્રિકેટ વિશે. કારણ કે, હમણાં જ કાઈક વ ન્યૂઝ જોયા કે આપણાં જે આઈ પી એલમાં બહુ ધમાકેદાર રેકોર્ડ ક્રિસ ગેલનો જે રેકોર્ડ હતો, બે હજાર બાર ની સાલમાં કાઈક ઓગણસાઈઠ સિક્સરો મારી હતી, ચૌદ મેચમાં, એનો રેકોર્ડ આપડાં પંદર વર્ષના છોકરા સૂર્યવંશી એ રેકોર્ડ બ્રેક કરેલો છે. અને આજે તુફાલી બલ્લેબાજ જી એને કરી, અને આઉટ થઈ ગયો ભલે, નતર રેકોર્ડ પણ થાત ફાસ્ટેસ્ટ સેન્ચયુરીનો, અને ઈ બધું ચાલે છે પણ હું આ બાબતમાં મારું એક માનવાનું એવું છે કે મને એવું લાગે કે ક્રિકેટ જે અમારા વખતનું હતું ને અત્યારના ક્રિકેટમાં મને લાગે કે ટેકનોલોજી તો ઘણી ચેન્જ થઈ ગઈ. બેટ પણ ઘણા ચેન્જ થઈ ગયા, અને બેટની ગ્રીપ બ્રીપ બધું જ અંદર પ્લેટ જે બધું જે આપણે કહીએ અમારી ભાષામાં, એ બધું જ ચેન્જ થઈ ગયું. અલે હવે શું છે કે અહ અત્યારનું જે ક્રિકેટ યુગ છે એ લોકોને ખબર છે કે લોકોને એન્ટરટેનમેન્ટ જુએ છે એટલે હવે હિટીગ જ સૌથી બેલ રોલ પ્લે કરશે, અહ જેમ કે હું તમને કહું કે અમારા વખતમાં મને યાદ છે કે તમને કદાચ ખ્યાલ છે કે નઈ ખબર નહીં પણ નાઇન્ટીન સેવન્ટી નાઈન કે ઓગણીસો ને હા સેવન્ટી નાઈન માં જ લગભગ કે એયટી થ્રીમાં, સેવન્ટી નાઈનમાં બરાબર છે, અહ સુનિલ ગાવસ્કર અહ સાઈટ ઓવર રમેલા અને હી વોઝ ગોટ આઉટ ફોર ઓનલી ફીફ ફિલ્ટરસ, હવે તમે વિચાર કરો સાઈઠ ઓવરની બેચ હતી અને પંદર રન કરીને લોટ આઉટ રહેલા હતા. આ કંઈક આવી હતું મને યાદ આવી રહ્યું છે, એના પછી ઓગણીસોને ત્રયાસી માં કપિલ દવે આવીને એકસો પંચોતેરની ધમાકેદાર ઇનિંગ્સ રમી જે આપણા બેડલક કે ઈ વખતે બીબીસી સ્ટ્રાઈક પર હતું એટલે આપલી બેચ જ જોવા ની મળી સાહેબ, નહીં તો આવી ઈનીંગ જોવા મળવાનો બહુ એક એનેરો લાવે લાવો હતો, જેને લીધે આપણે અહ સેમીફાઈનલમાં આવી શક્યા હતા સાહેબ. તો ઈ પછીનો યુગ તમે જુઓ પછી તો રિવલ રિ બધા જાલીમ હિટરો હતા, પણ અત્યારનું જે સડનલી જે આખું બાઇસેટ જે ચેન્જ થયું છે આ આઈપીએલ આવ્યું એટલે બધી અલગ અલગ બિગ બેચ હું જોઉં છું, અહ ટી ટ્વેન્ટી વેસ્ટન્ડિઝમાં પણ રમાય છે અને પાકિસ્તાનમાં પણ રમાય છે, ક્રિકેટ આખું ચેન્જ થઈ ગયું છે, શું લાગે છે, તમને સર આ બાબતમાં?
એકદમ સાચી વાત કરી તમે. મને નાઇન્ટીન સેવન્ટી નાઈન નું તો મને ખ્યાલ નથી પણ હું છતે મેં તમને કેહું મેં ટુ થાઉઝન્ડ એટ કે ટુ થાઉઝન્ડ નાઈન બાજુથી હું ક્રિકેટ ફોલો કરું છું. અને ત્યારના પ્લેયર્સ ત્યારની ગેમ અને હમણાંની ગેમમાં મને આસમાન જમીનનો ફરક લાગે છે. એવું લાગે છે કે આ લોકો તો કમ્પ્લીટલી જુદી જ ગેમ રમે છે. ફરક કઈ રીતે કે હવે તમે આપણે ચાલો બે હજાર અગિયાર ના વર્લ્ડકપ ની વાત કરીએ જે આપણે જીત્યા હતા
હમ્મ.
ત્યારે-ત્યારે એ બી ઇન્ડિયામાં જ રમાયેલો હતો બરાબર. અને અમના હમના છેલ્લો વર્લ્ડ કપ બી આપણો ઈન્ડિયામાં જ રમાયો.
હાજી.
ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી ટ્વેન્ટી તો ટ્વેન્ટી થ્રી માં બરાબર હાજી હા તો એમાં હવે તમે નોટીસ કર્યું હોય તો બે હજાર અગયાર વાળા વર્લ્ડ કપમાં તમે એવરેજ બધા સ્કોર્સ જોવો તો કેવા હતા ટુ ફિફફી, ટુ સિક્સટીઝ ના અને તે ટાઈમે આપણી સામે જે શ્રીલંકાએ ટુ સેવન્ટી ફાઈવ માર્યા ફાઈનલમાં તે તો એકદમ હાઈ ટાર્ગેટ ગણાતો તે ટાઇમે ત્યારે ને આપણે ઓસ્ટ્રેલિયા સા સામે બી ટુ સીક્સ નો ટાર્ગેટ આપણે ચેસ કર્યો તે બી કે બહુ ટફ ગણાતું અને તમે હમણાંની વર્લ્ડકપ જોઉ તો તમે ભલે ત્રણસો રન મારી દઉં તો બી કોઈ ગેરંટી નથી કેતા આ ટાર્ગેટ સેફ છે. સડી ત્રણસો મારો તે બી ચેસ કરી દેશે એવું લાગે છે એટલે આ ગેમ એટલી બધી બદલાઈ ગઈ છે અને એનું સૌથી મોટું કારણ મને લાગે છે કે લોકો આ લોકોને જે હાયર ઓથોરિટીઝ છે. જે લોકો આ બધું પીચક્યુરેટ કરે છે એ બધા ડિસિઝન્સ લે છે એ લોકોને ખાલી એન્ટરટેનમેન્ટ જોડે મતલબ છે એ લોકોને બસ ખાલી સિક્સ ને ફોર વધારે જાય લોકોને એન્ટરટેનમેન્ટ વધારે મળે એના પર જ તે લોકોનું ધ્યાન છે એટલે એ લોકો પીચીસ બી એવી રીતે જ બનાવે છે કે હાઈ સ્કોરિંગ અને બેટિંગ ફ્રેન્ડલી હોય એટલે વધારે છે તે છગ્ગા ચોગ્ગા જાય ને લોકોને વધારે મજા આવે તમારું શું કેવું છે આ મારું એનાલિસિસ બરાબર છે કે ત્યારે કઈ આવું તમારા ટાઈમ પર કેવું હતું પીચીસ ને બધું.
ના ના ખૂબ સાચી વાત તમે કરી બહુ સાચી વાત છે અને અમારા વખતે તો કેવું હતું સાહેબ કે જે ટેસ્ટ ક્રિકેટ એટલે જે અમારે ફિફ્ટી ઓવરની જે બેચો હતી ત્યારે કેવું હતું કે આવી જાતનું કઈ અ ધ્યાનમાં લેતા જ નહીં કારણ કે એક ટેસ્ટ મેચ ક્રિકેટ જે રમાતું એમાં જે રીતલી સમજો કે હવે આજે ભારતમાં રમવા આવ્યા હોય તો આપણા દેશમાં આપણે વધારે પડતું સ્પિનિંગ વિકેટ બનાવીએ કે જેલીથી કે ટોપિંગ વિકેટ બનાવીએ એટલે શું કે લોકો આપણા સ્પિનર્સ આપણી આગળ ગણા તો આપણે સ્પિનિંગ વિકેટ બનાવતા ટેસ્ટ મેચ માટે પણ વર્લ્ડ ડે બાદ તો સાહેબ શું હતું ઓપન જ હતું એટલે આપણી જે પીચ જે નોર્મલ અહીંયા ની જે ફ્લેટ પીચ છે જેમાં ટર્નિંગ બોલ થાય તો વન ડેમાં પણ એવું થાતું પણ જેમ તમે કીધું એમ કે ત્યારે આવી જાતનું હિટિંગનું કોઈ જાતનું મગજમાં એક કોન્સેપ્ટ જ નોતો કે ભાઈ હિટિંગ કરવું જોઈએ બોલ મારવા જોઈએ પેલી પહેલા બોલ થી મારવાનું ચાલુ કરો આ છે તે છે ત્યારે સાહેબ શું હતું એક ધીરે ધીરે એક સ્લો સ્ટીડી પહેલી દસ ઓવર રમતા પેલી પંદર ઓવર રમે પછી ધીરે ધીરે પછી મને યાદ છે કે પચાસ ઓવરની મેચમાં મને હજી પણ યાદ છે કે ત્રીસમી ઓવર પછી અ ડિસિઝન લેવાતું કે ચલો હવે ભાઈ સ્કોરિંગ વધારતા જાવ તમે રન પર સમજો છ આપણા અ જ્યારે કે એક ઓવરમાં છ બોલ છે તો છ બોલ પ્રમાણે ભાઈ છ બોલની બદલે હવે આપણે બાર રન લેવાના છે ડબલ રન કરવાના છે આ એક આખી માઈન્ડસેટ હતું સાહેબ અને અત્યારમાં તો કેવું છે માઈન્ડસેટ કે ભાઈ એક ઓવરમાં ચોવીસ કે પચીસ રન તો આવવા જ જોઈએ સાહેબ તો જ એન્ટેન્ટ મલશે તો જ પબ્લિક ખુશ થાશે તો જ લોકો તાળી પાડશે અને ટિકિટ ભરી ભરીને લોકો સ્ટેડિયમ છલોછલ જોવા આવશે નઈ તો કોઈ જોવા આવશે નઈ આ એક વસ્તુ હતી અને આલી લીધે સાહેબ શું થાય છે કે બો ભલે અત અત્યારે દયા આવે છે જે હું અહીંયા લોકલ ક્રિકેટમાં પણ જોઈ રહ્યો છું અને બહુ ઘણી વાર રણજીત ટ્રોફી જોતો હોઉં છું આ બધું જોતો હોઉં છું કે તમે જોઓ કે અલગ અલગ જાતના જે બોલિંગ એક્સેલ આવવા લાગ્યા સાહેબ ઈ બોલિંગ એક્સેલ પણ એટલા ખરાબ છે સાહેબ કે એની લીધે ક્રિકેટ બગડત તું જાય છે હવે ખબર નઈ લોકોને પસંદ આવે છે એટલે આ મારું મારો વ્યૂ પોઈન્ટ છે તમારો વ્યુ પોઈન્ટ અલગ હોય બીજા લોકોના અલગ હોય તમને શું લાગે છે આ મારી વાત ઉપર.
નહીં નહીં મારો બી વ્યુ પોઈન્ટ આમાં તમારો જેવો જ છે કે ગેમ બગડતી તો જાય છે કારણ કે દરેક લોકો હવે ખાલી હિટિંગ અને સ્લોગિંગમાં જ માને છે બધાને છે તે જ તમે જેમ કીધું કે એક એક ઓવરમાં ચોવીસ ચોવીસ રન જોઈએ છે એટલે એ લોકોને બસ આવીને ખાલી બેટ ફેરવવી છે એટલે આના માટે આપણે કેવું હમના એક નવો ટમ આવ્યો છે આવા બેટ્સમેન માટે સ્લોગર્સ એટલે કે એ લોકોને બસ એ લોકોને જે ક્લાસિક આપણે કેતા કે સચિનનો સૌથી ક્લાસિક શોટ છે તે સ્ટ્રેટ ડ્રાઈવ છે કે વિરાટ કોહલીનો સૌથી બ્યુટીફુલ શોટ એમ કઈ બેટિંગમાં તો એની કવર ડ્રાઈવ છે તેવું તમને આજના પ્લેયર્સમાં જોવા નહીં મળે હવે આ વૈભવ સૂર્યવંશી બી જે છે તે આટલો અને ક્યાં આજે નાઈનટી સેવન મારી દીધા પણ એ એ એમ સ્લોગર છે તે છે તે ક્લાસિક સો છે તે એનામાં એનાથી મેં આજ સુધી નથી જોયા એટલે જે આપ આપડને ઓરિજનલ ક્રિકેટિંગ શોચને એ ઓથેન્ટિક બોલિંગ જોવાની જે મ મજા આવતી જે પેલા બધા બોલર્સ હતા ડેલ સ્ટેન્ડ હતો, જેમ્સ એન્ડરસન હતો. તે લોકો પીચની કન્ડિશનને યુસ કરીને કઈ રીતે બોલ સ્પિન કરાવતા. કા તો આ બધા શેન વોન જેવા સ્પિનર્સ હતા. જે બેટ્સમેનને ખબર નહી પડે બોલ કઈ બાજુ જવાનો છે એવા એવા બોલિંગ કરતા, તેવું આજના ગેમમાં જોવા જ નહી મળે કારણ કે એ લોકો પિચિસ જ એવી નથી બનાવતા કે હવે શેનવોન બી જો આજે રમવા જાય તો એ બી વીસ પચીસ રન હોયને ઓવરમાં પડી જશે. કારણ કે એ બિચારો શું કરવાનો પીચ જ એવી નહીં હોય તો, એટલે ગેમ તો તમે કીધું કે બગડતી છે એ તો સો ટકા સાચી વાત છે. અને આમાં બીજું મેં એક નોટિસ કર્યું છે કે હવે ટી ટ્વેન્ટી ક્રિકેટ એટલું બધું વધી ગયું છે, તમે દર બે વર્ષે ટી ટ્વેન્ટી વર્લ્ડ કપ કરાવો છો. આઈપીએલ એક દોઢ મહિનો આઈપીએલ ચાલે એમાં પચાસ સાઈઠ ટી ટ્વેન્ટી મેચિસ પછી દરેક બાઇલેટ ટ્રે સિરીઝમાં તમે પાંચ પાંચ ટી ટ્વેન્ટી મેચિસ કરાવો છો તો આમાં, ટેસ્ટ ક્રિકેટ તો ઈરોડ જ થતું ચાયલું આમાં ટેસ્ટ ક્રિકેટની વેલ્યુ પડી જાય છે. તમારું શું કેવું છે?
ખુબ સાચી વાત કરી તમે અને તમે જેમ કીધું કે અલગ અલગ જે ક્રિકેટિંગ શોટ હતા જેને કહેવાય વી એરિયા, વી એરિયા એટલે બોલરની પાછળનો વી એરિયા આપણે કહીએ જેને સ્ટ્રેટ ડ્રાઈવ આપણે કહીએ છીએ આપણી ભાષામાં જેમાં તમને ખ્યાલ હોય તો ત તમે કદાચ જોયા ગયેલી પણ સુનિલ ગાવાસ્કર સાહેબનો જમાનો હતો. ગુડબ્બા વિશ્વનાથ સાહેબ રમતા કવર ડ્રાઈવ એટલે બધી જે વારતા સાહેબ અલગ-અલગ કટ શોટ મારતા. અને પછી આપડે અલગ-અલગ જેમ કે મહમદ અઝરુદીન હતા, પછી આપણેે તમે હમણાં જેમ વાત કરી કે ચલો વિરાટ કોહલી છે, સચિન તેંદુલકર છે આ બધા બહાલ બાલ બલ્લેબાજો થઈ ગયા જે બધું સરસ આપણને આ બધું જોવા મળતું. પણ આની લીધે શું થઈ ગયું કે આ બધું બંધ થઈ ગયું અને જેમ તમે બોવ સાચી વાત કરી મને કોવર એવું લાગે કે જેને કેયે કે મગજનો જે ઇસ્તમાલ થાતો પીચ પ્રમાણે બોલિંગ કરવી, કયા બેસવેને કેવી રીતે આઉટ કરવો એક જેલે કે અંગ્રેજીમાં જેને એ માઈન્ડ ગેમ થાતી. ઈ હવે બંધ થઈ ગયુ એવું મને કો વાર લાગે. કારણ કે એનું મેન કારણ શું છે બધી વસ્તુ કોમ્પ્યુટર ઉપર આખું એનાલિસિસ આવી જાય છે અને કોમ્પ્યુટર જેમ કે ઈ કોમ્પ્યુટર કે ઈ રીતે જે ક્રિકેટનો કોચ છે કે ક્રિકેટના જે ત્યાં બેઠા છે એ લોકો ઈ રીતે આખી એ લોકો અ આ લોકોને સમજાવે કે ભાઈ તમારે આવી રીતે રમવાનું છે. એટલે આની લીધે મારા હિસાબે હું તો મને તો બોવ દુઃખ થાય છે હું તમે માલશો નય મેં આજે આઈ પી એલ ચાલુ પણ નથી કરી ભય હું જોતો પણ નથી મને એટલું દુખ થાય છે આ જોઈને. કારણ કે બે જે ક્રિકેટ ઓરિજિનલ જોયું છે હવે મને જોવા જ નથી મળતું. પણ હવે શું કરીએ બધાને આજકાલના યંગસ્ટરને આજ બધુ ગમે છે તો આપણે ઈ જ ચલાવવું પડે એમાથી આપણે બીજું કઈ વિશેષ કરી શકતા નથી. તો આ આપણે આ બોવ સરસ અ એક ટોપિક ઉપર વાતચીત થઈ અને ફરી વળશું આપડણે બીજા એક ટોપિક ઉપર.
ઓકે, ઓકે, બ બાય.